નમસ્તે બેન.
નમસ્તે બેન જય શ્રી કૃષ્ણ બેન.
ન બેન.
કેમ છે?
મજામા છો તમે કેમ આભાર કમ કે કરો છો?
અ કશું નથી બેન બેઠી છે સો સોચ્યો થોડી બેન બેન વાત કરીને જેહોરો કરે છે.
અચ્છા તમે ક અમ તહેવારની વાત કરે છે ને
હા હા તહેવાર નું વાત કરો ને
તમે કો ન શો શું પસંદ છે? તહેવાર?
મને તો દિવાળી ને, રાખી ને, રક્ષાબંધન દીવા દી પાવલીને અ ઉત્તરાયણ એ સબ ઘણો પસંદ છે. બસ સ જદ પસંદ છે દીપાવલી
અચ્છા દીપાવલી તહેવાર, તો બહ જ અચ્છો છે.
હમ્મ
આજની યુગમાં તો દિપાવલી નું કોઈ નહી છે અસર પણ એ પૈસા ન ખેલ છે પટાકા વટાગા લાવેને ફોડે
હા સાચી વાત બેન અને તહેવાર મનાવણું એક અપરીછ આવવા વાળી પેઢીને બાળકોને અણુને પતું તો પડે કધર કંઈ કરનું હૈ કે એતલા કેધર કરે કેધર નહીં કરે. આપડે આ અને તહેવાર મનાવથી મનાવનું એક મનોરંજનની મીએ બલકી અરે સંસ્કૃતિ આપણી પરંપરા ને જીવિત રાખે છે, ને
સઈ કેવું છે, બે નાસ્તું તો તમે બી મતલબ જ દીવા દિવાળી મનાઓ તો તો સસુરાલ મનાઓ તો તે પર મનાવું છું.
મને તો દીપાવલી તો એ તાવલી તો સસુરાલ મનાવા તો અછી લાગે ને.
સહી ગયો છો ને રાખી?
રાખી તો પિયર મે અચછી લાગે અ પિયર મેંતો ખુબ સરસ લાગે છે, રાખી તો,
કોનો શોખ છે?
હા ઘણું શોખ છે, બેન.
હ મને. પિયર બનું ઘણો શોખ છે, મે ગરબા નું પિયરી બનાવુ છું. એ સસુરાલ મે ગરબા વર બાનું કોઈ છે, નહીં બસ અ પાસ મે યો ભજન મંડળલી ખેલ. શો દેખવાનું છે, નવરાત્રી નું વર્ણ. ગરબા ગરબા નથી વ્યા બિલકુલ નથી, વ્યા
હા સાચી વાત છે, બેન સસુરાલમાં તો ઘરબાર કોઈ મતલબ કોની છે,
તો ગરબા નું મતલબ છોટું ગાવું છે, પિયર તોમું ગરબું મોટું લાગે. લાગે છે, તો મજા આવે છે, નો રન વહી રહ્યો છું.
સાચી વાત હે બેન મા રેડી પીયર મેં તો ગરબું જ ખુશ ખેલે. સરસ લાગે પણ સસુરાલ ન તો કોની. સસુરાલ મે તો બસ વેહની. સબ હરકા હરકા બેઠ ને વાતો કરે ને મજા લે હૈ બસ
સહી ગયો છે, સાથ સાચી વાત માને સસુરાલ વહે છે, ને મેને તો પિયર ચલી જાઉં છું આટમને ફોન. આવે છે, કે વિની ઘરે નહીં છે, આઠમમાં તો ઘરે વેણી થઈ જાય. આઠમું અહિયાં યા કેમ આવે છે, ધૂપ ધુમાડા કરે છે. ને હા ભગવાન વગરે છે, ને નો દીપાનું વોવ. નવોદન નું પૂરો કરે છે.
હા નવરાત્રી મેં આઠમને તો આપખરે કુલદેવી રો દિન વ ને તો વણી દિન તો આપણને રહેનું જાવે છે.
હા આઠમનું માને એટ ગરવો જોરદાર લાગે છે, ને આઠે. ફોન આવે છે, કે આવે છો તોને આઠમને આવું જ પડે છે, સાતમ તક દેખું છું. આ તમને અહીંયા આવું છું.
આપરે કુલદેવી દીપ લગગ બીજો કરે છે ને
હમ
હમ તો દીપક કરી નવરાત્રીમાં મજો બવ આવે છે ને નયા નયા કપડાં પહેરો નય નઈ જવેલરી પહેરો ને એ ચણિયા છોલીને આજ હા આજ કલ તો કેડી ફૅશન ચાલી છે જો સબ સેમસેમ હવે છે ને કપડા એ જશે આ જ્વેલરી જ શયા પર રેશિયા પર રોગ ગરબામાં તો દાંડિયા બી મેસી હ
જોડા બને ને ખેલે છે મારાટી જોડા બને ખેલે છે દોરા ખેલે છે ખેલે છે પૂરો ગોલ મોલ હો ચક્કર તો એક દુસરા નું ખેલે છે ગરબું પૂરું કે ગરબો વેવે છે
હા સાચી વાત છે બેજામાં તો ઘણ મજા આવે છે
થઈ ગયો છો બેન તો આટ તો મારે ઈ અખંડ જ્યોત જલે છે એનું અંત
હ
ગરબાનું માતાજી નું ભી અખંડ જ્યોત ચલે છેછ
હા ગરબામાં માતાજીલાવે ને
હમ તો ગરબાનું તો એય છે ને સસુરાલમે તો અખંડ જ્યોત જલે છે છે માતાજી નું તો વો દિયા ભરનુ ગીલી લઈ જાવ છે કેવ લઈ જાવ છે
હા સાચી વાત
નોંધ ન તો એટલું ઘી દેવું છે કે ઘરમાં ઘી ની વ્યવહ છે તો મોન લઈને દેણો પડે છે
હા સાચી વાત બેન પણ માતાજી ને તો કરવુ જ પડે છે ને
હઈ તો સુજીને ગયો છે ફી વાત ગીની છે તો ફીર મોલા છે બે રોજ એ લેવા મને આવે છે તો કોઈ ઘરે લાદે છે નહી તો સાસુજી કેમ જ આવે
અપોરે વટે તો એ નની વટે આપી જાય ન કે એક કપ તેલ એક કપ ઘી એ લાાગત લગે ન તો દેણી પડે છે એને
સહી કેવો નો દુધરી ને તો કઈ વાપસ માતાજી નું તો જા ન શકો તો અખંડ જોત મેં આવુ ગી પડે છે વા બીજી વાતે મારા ગામે છે તો નવરાત્રી ન ગરબો છે વહી જ ન દીપાનું કરે છે કે નોઈક વટી જ દીપક છે અ માતાજી ઈ સ્થાપના કરે છે ગરબાનું ગરબાનું માતાજી બેઠે વહી
અને કુલદેવી તો એ ક હી હોવે છે આપરે
હા કુલદેવી તો એકી હોય છે ને
હા તો બટે તો દીપક નું ચાલતું જ રવે છે એનું
હમ દીપક ચાલતુ રેવે ને પછે રોજ શામ કેમરા સબ જાવે ની દીપક મે ઘી પૂરવા તો આ તમે કદી ગયો છે
હમ ની ગયો છે મેં તો ધુંવો હો કરે છે જવારા વવારા ઉઠાવે છે
હા જવારા ઉઠાવે છે જણે તો હેમ જાય જાય પણ વધી જાય એ ને નો દિન દીપક કરે અને નો દિન કુલદેવી રે બટ સબ શામ રાજ જવે છે ને દીપક કરવાને જણે કદી જઈ્યો કે નહી જઈયો
નઈ જઈએ અમે તો ગાઉં છું. ને આટમને આવ છું. બસ
અચ્છા હા મે નિમે તો બતાય જ ર છે તો જે દીદી દીપક કરે જેને મા ઘરમું એક તો જ આવે છે એ કે તો મેં જવું લ છે. ને કે મમ્મા જ મમ્મી જાય છે કે મારી મારે નણંદ બૈસ જ જાય છે
જે આઠમો મહિનો લાગે છે તો કઈ નહી જાઉં છું ઘરે ઘરે પિયરી જવની છે માટમે તો તોય ગરબા ખેલું છું
હા કઈ ખડી છેને
હમ
આવે છે સપ્તાહમાં
નહી નવમ્બર મે ન નવમ્બર આઠમો મહિને લાગે છે મને
હમ
નવેમ્બર મા લાગે છે ડિસેમ્બર નુ લાસ્ટ ડેટ છે તો હમ ડિસેમ્બરી વીસ તારીખ છે વીસ નો ત્રીસ નોમ અ કમ ટાઈમલો એક જ્યાદા ટાઈમ લ્યો
હા સાચી વાત છે કોઈ ન શરીરનુ ધ્યાન રાખનુ બેન બાકી તો કઈ નને સબ પ્રોગ્રામ ત્યોહાર તો ભીતર હિ પણ હે કે ત્યોહાર મે આપોણે સબીરતા વળીન રહે તેહારું તો આપણને ઘણો ફાયદો મળે ને બેન અ સબ કટે દૂર દૂર રવે તો બંદેદેવે તો બે રિશ્તેદાર વગેરે મલે છે ને
સહી કયોહો છો
હમ
છોકરી ઉઠી ગઈ છે દૂધ દીધુ તો દૂધ ખતમ હેવે છે તો આવે છે બુલાવે છે તો
હા સાચી વાત હા તો છોકરીને નો દૂધ પીલાવો ને કામ કરો થોડી દેર અને
તમે તો કોલ કીયા કરો છો તો વાત એ છે છોકરી તો બોલે નહી છઠ બી ચાલુ કર દુ છું તો ઘણા જોડે છે અને ગરબા ખેલે છે.
હા સાચી વાત ખુબ સરસ હેને બેન
છોકરીઓ ગરબાનુ અટલુ શોખ છે કે પૂછો મત દાંઢીયા ન રાખે લારે રાતે સોવે તો બી દંડિયા રા લારે રાખી સુવે છે હા પણ તમે કઈ કેવું છો કે ગાડીમાં આવીઈ છું સપીયર નું તો ગાડીમાં ગરબા દાંડિયા દેવી છે. અને સબ દે એવ દાંડિયા લ લઈને રમે ર છે ગાડી મે
હ હ હમ હ.
ગબારું નું તો અતરું શો કે પૂછો મત.
છે બેન.
જત કઈ રાત નુ યાદ આવે છે. એટલે ગ ગરબા નું કા અ એ ડાંડિયા કાં છે તો રાતેને દઈ ના પડે છે. લારે સાથે લેવે સોવે છે ગરબાનું.
સાચી વાત એ બાળકોર તો કોમી એવુ છેને બેન.
તઈ કેવું છોને. તમે તો કોલ કીએ જાઓ છો કા કોલ કીએ જઈશું ખબર તો ફ્રી છું કામ તો કુછ. ની છે અમારે.
હમ ઠીક બેન ધાર તે વાત કરીને ઘણું સરસ લાગુ ને. ખરા ફોન કરુંને ઠીક છે ઠીક છે.